હું મંજા તમે કેમ છો, મિત્ર.
તો, મિત્ર વેકેશન સારું ચાલી રહ્યું છે.
તો મિત્ર જો તમારા પાસે થોડો સમય હોય તો, હું તમને તમારા પરથી એક ટોપિક વિશે થોડી ઘણી માહિતી મેળવવા માંગુ છું. હા, હા, ત મિ ધ્રુ મારા ટોપિક નું નામ છે, વાંચન અને પુસ્તકો. તો, શું તમે થોડી ઘણી માહિતી મને આપી શકો?
હા મિત્ર વાંચન અને પુસ્ તકો આ વિશે માહિતી આપી શકું છું. તો મિત્રો વાંચન અને પુસ્તકો આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી છે. આપણે હંમેશા પુસ્તકોનું વાંચન કરતા રહેવું જોઈએ, જેનાથી આપણને ઘણા ફાયદા થાય છે, વાંચન એટલે મા માત્ર અક્ષર નું વાંચન નહીં પરંતુ આ આપણા વિચારો સાથે જીવવું અને પુસ્તક એટલે કે કાગળ નહીં પણ સમય સમયનું સાધન છે. આપણા જીવનમાં પુસ્તકનું વાંચન કરવું ખૂબ જ જરૂરી છે, જો આપણે સતત પુસ્તકનું વાંચન કરતા રહીએ તો આપ ણી મગજની-મગજની કરકસત ચાલતી રહે છે દિવસમાં આપણે ઔસ માં હસુ તો બે થી ત્રણ કલાક તો વાંચન કરવું જોઈએ. જેનાથી આપનું મન હળવું રહેશે અને આપને વિચાર શક્તિ તેજ થાય છે. એટલે આપણે હંમેશા વાંચન કરતી રહીએ ર કેવું જ જોઈએ. અને પુસ્તકો તો આપણા મિ ત્રસ સમાન છે પુત્રક પુસ્તક તો આપણે હંમેશા આપણી બેગમાં કે આપણા હાથમાં રાખવો જોઈએ, પુસ્તક છે તો આપણું આખું જીવન બદલી નાખે છે. તો હું તમને કહું છું કે જો આપણે કા જીવનમાં કારકિર્દી બનાવ હોય તો આ પુસ્તક આપણને ખુબ જ ઉપયોગી છે, જો આપણે પી એસ આઈ કે સરકારી નોકરી મેળવવા માટે પુસ્તક આપણને ખુબ જ ઉપયોગી છે જો આપણ પણે પોલિસ બનવું હોય તો ઘણા બધા પુસ્તકો આપણે જરૂર પડે છે. જેમ કે ઇતિહાસ ગણિત, રીઝનિંગ અલગ અલગ પ્રકારના પુસ્તકો આપણે ખુબ જ ઉપયોગી છે, જેના દ્વારા આપણે કારકિર્દી પણ બનાવી શકાય છે તેથી કહેવામાં આવ્યું છે કે પુસ્તકો આપણા મિ ત્ર સમાન છે તેથી આપણા જીવનમાં પુસ્તકો ખુબ જ ઉપયોગી છે. પુસ્તકોનું વાંચન સતત કરવાથી આપણી શારીરિક અને માનસિક સ્થિતિ પણ સારી રહે છે. તો આ વાતને તમને આગલ જતાં. શું કહેવા માંગસો?
હા છે તમારી વાત તો એકદમ સાચી. કારણ કે પુસ્તમાંથી આપણે વાંચવામાં આવે તો જો આપણું પણ મન પણ થોડું હળવું રહે છે.
તે કોપીટીટીવ એક્ઝામસ હે એની અંદર જે એક્ઝામ હોય તો આપડે સા રા પુસ્તક માંથી જો વાંચવામાં આવે તો આપણે એમાં સારું લખી શકીએ સીએ. એના માટે પણ અલગ અલગ આપણે પુસ્તકો વાંચવા જોઈએ. પણ આજના સમયમાં જોવા જઈએ તો આપણે જે પુસ્તકો છે તે પણ અલગ અલગ એવા વિષય પરથી એના અલગ અલગ ભાગો ને એવા જોવા જઈએ તો ખુબ જ એવી પુસ્તકો
બાયડર જ છે તે એમાં જો આપણે વાંચવા જઈએ તો આપણું જ્ઞાન પણ વધે છે. તે મિત્ર આજના સમય પેલાના ટુલ આવી ગયા છે તો વધુ પડતા જે વિદ્યાર્થીઓ છે તે રાઇટ ટુલ નો ઉપયોગ લેતા નથી તમે જોઈ શકો છો કે જે કોલેજ કે પછી અન્ય એવા કોઈ વિદ્યાર્થી હોય છે જે એમની પાસે જે મોબાઈલ હોય છે તો એ પુસ્તક નથી લેતો ને એ આપણે જોવા જઈએ મિત્ર તો એ જે મોબાઈલ માંથી વાંચતો હોય છે તો મિત્ર એ એવું ન કરવું જોઈએ કારણ કે જો આપણે મોબાઈલ માંથી વાંચીએ તો જે આપણે મન છે તે એક જગ્યાએ સ્થિર નહી રહેતું કારણ કે આપણે હાથમાં જો મોબાઈલ હોય ને આપણે એમાંથી વાંચ તા હોય તો આપણને એવું થાય કે ચાલને આપણે મોબાઈલમાં કઈ બીજું ખોલી લે તો એ પછી વાંચવાના બદલે મોબાઈલમાં કઈ બીજું ખોલીને બેસી રહેલ હોય તેથી એનું જે મન હોય એ સ્થિર નહી હોતું. જ્યારે મિત્ર આપડે જોવા જઈ આપડે કોઈ પુસ્તક માંથી વાંચ તો હોય. તે દરમિયાન જે આપ ડું મન હ જેમ માઈન્ડ હોય. એ એક જગ્યાએ સ્થિર હોય છે, ને આપણે કોઈ પણ જે ટોપિક રિલેટેડ વાંચતા હોય મિત્ર. તે સારી રીતે વાંચ તા હોય છે. તો મિત્ર જોવા જઈએ તો આજના સમયમાં અ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે પુસ્તક લેતા નથી કારણ કે એનું એજ મેન કારણ છે કે મોબાઈલ આવી ગયેલો છે, ને મિત્ર એમ જોવા જઈએ તો. પુસ્તકો માંથી વાંચવાથી આપણો જે મનની શાંતિ છે તે પણ મળે છે, કારણ કે મિત્ર પુસ્તક માંથી જે વાંચેલું જ્ઞાન છે તો તે દરમિયાન જયારે આપણે કોઈ હ કોઈ એક્જામમાં જે. કોઈ કોમ્પિટિટિવ એક જામ આપવા જઈએ તે દરમિયાન આપણને તરત યાદ આવી જતું હોય છે. કારણ કે પુસ્તકમાંથી જો આપણે વાંચવામાં આવે તો જે પણ કઈ પ્રશ્ન પૂસાયેલો હોય તો તે પ્રશ્નની જે ઈમેજ હોય. તે આપણા આંખ સામે આવી જાય હોય છે. કારણ કે એમાં આપણે જે મન હોય તે વાંચવાના સમયે સ્થિર હતું. તે દરમિયાન કઈ પણ એક્ઝામ હોય તે આપણે સારી રીતે પાસ કરી શકીએ છીએ ને મિત્ર જોવા જઇયે તો આજના સમયમાં જે મોટી મોટી એવી છે. તેમાં જે લોકો હોય છે તે સારી રીતે એવા પુસ્તકો વસાવેલા હોય તેમાંથી વાંચી એને એ લોકો આપતા હોય છે. ને મિત્ર એ લોકો ખુબ જ વાંચતા હોય છે કારણ કે તે એટલું હાઈ લેવલનું એક્ઝામ હોય છે કે તેમાં એ લોકોને ખુબ જ જ્ઞાન હોય જોઈતું હોય છે, તેના માટે તે અલગ અલગ પુસ્તકો વાંચતા હોય છે. ને મિત્ર તમને ખબર હહે હશે કે આજના સમયમાં અલગ-અલગ દેશોમાં અલગ-અલગ એવી ભાષા બોલવામાં આવે છે. આપણે જોવા જઈએ તો આપણા ભારત દેશમાં પણ અલગ-અલગ ભાષા બોલવામાં આવે છે. છે જેમ કે કન્નડ છે, ઉર્દુ છે ગુજરાતી, સંસ્કૃત, ઇંગ્લિશ એવી અલગ-અલગ. વગેરે ઓ ભાષામાં આપણેે બોલતા હોય છે, ને આજના સમયમાં જોઈએ તો આ બધી અં ભાષાની કઈ પણ પુસ્તકો હોય તે આપણે કોઈ પણ જગ્યાએ મેળવી શકીએ છે, પરંતુ જે પણ આપણે જ્ઞાન લેવાનું હોય ત્યાં જો આપણે પુસ્તકમાંથી અ વાંચતા હોય તો આપણે સરળતાથી પ્રાપ્ત થઈ જતા હોય છે, પરંતુ મિત્ર તમને નહીં લાગ કે આજના સમયમાં વિદ્યાર્થીઓ જે એ આઈ ટુલ કે નો ઉપયોગ કરીને જે પણ રીડિંગ કરતા હોય એનાથી એ લોકોને ગેરફાયદો થઈ રહ્યો છે, તો મિત્ર તમે શું કેહવા માંગો આના વિશે?
હા મિત્ર, તમારી વાત ખુબ જ સારી છે કે એ આઈ ના માધ્યમ થી હવે પુસ્તકોનું વાંચન પણ ઓછું થઈ રહ્યું છે એટલે, કે આપણું મગજ હંમેશા એ આઈ ના ટૂલ્સ પર જ હોય અને પુસ્તકો પર ઓશુ હોય, એટલે કે આપણને હંમેશા પુસ્તકો જ નો આધાર રાખવો જ જોઈએ, જે આપણા માટે નફાકારક છે, તો હું આપને જણાવશું કે પુસ્તક આપણા જીવનમાં ખુબ જ ફાયદાકારક છે એટલે કે આપણા મગ મગજ માટે ખુબ જ ફાયદાકારક છે. કે આપણે વા વારંવાર વાંચવાથી આપણી બુદ્ધિશક્તિમાં વધારો થાય છે, અને આપણી યાદશક્તિ વર્ષો વરસ રહે છે પુસ્તકોનું વાંચન કરવાથી. અને એક આપણા મગજમાં એકાગ્ર તા પણ વધારે જોવા મળે છે અને આપણે હંમેશા હુંઘ સારી લેવી જોઈએ પુસ્તકોનું વાંચન કરીને અને આપણે જોવા જઈએ છે કે આપણે મોબાઈલમાંથી વાંચન કરીએ તો આપણે ઊંઘ પણ સારી આવતી નથી, તેથી આપણે હંમેશા પુસ્તકોનું માજ વાંચન કર વું જોઈએ જે આપણા માટે સારું અને નફાકારક છે અને જીવનમાં પુસ્ત તો કોન? નો મહત્વ પણ ખુબ જ વ હાલના સમયમાં વધી રહ્યું છે. પુસ્તક ખરીદો એ ખર્ચ નથી પણ આપણા જીવનમાં રો રોકાણ સમાન છે તેથી આપણે હંમેશા પુસ્તકોની ખરીદી કરતા રહેવી જોઈએ અને આ આપણે લાઇબ્રેરીમાં પણ હંમેશાં પુસ્તકોનું વાંચન કરવું જોઈએ જો આપણા પાસે પ પુસ્તકો ન હોય તો આપણા નજીકના લાાયબ્રેરીમાં જઈને પણ પુસ્તકોનું વાંચન કરવું જોઈએ એટલે કે લાયબ્રેરી માં પણ મોટ મોટા પ્રમાણમાં પુસ્તક હોય છે તો આપણું જીવન ન એ જાણુ હોય તો પુસ્તકોમાં આપેલો હોય જે હોય છે અને હું જણાવ છું કે કે પહેલાના સમયમાં પણ મહાભારત અને રામાયણ જેવી કથાઓ પુસ્તકોમાં લખેવામાં આવેલી છે અને ભગવદ્ ગીતા પણ પુષ તકમાં લખેલું છે અને તેના આધારે જ આજના યુગમાં પણ તેમનું વાંચન કરવામાં આવે છે અને સમજવામાં આવે છે અને જીવનમાં ઉતારવામાં આવે છે એટલે કે પુસ્તક આપણા માટે ખુબ જ ઉપયોગી છે આપણા જીવનમાં હંમેશા પુસ્તક મિત્ર સમાન જ રહ્યું છે અને આપણે પણ હંમેશા પુસ્તકોને મિત્ર સમાન જ રાખ અને આજના સમયમાં પુસ્તકો નું વાચન ખૂબ જ ઓસુ જોવા મળશે હંમેશા મોબાઈલ થી જ કોઈ પણ જાણકારી લોકો મેળવેશે. એટલે કે આપણે પુસ્તકોનું વધારે જો કરવું જોઈએ તેથી આપણા જીવન માટે ખૂબ સારું સે તો આ વાત તમે કેવી રીતે જોઈ રહ્યા સો
હ મિત્ર તમારી વાત એકદમ સાચી સે કારણ કે પહેલાના સમય દરમિયાન થી આજના સમય સુધી જો પુસ્તકો માંથી મનુષ્ય જ્ઞાન લેતો આવ્યો છે. પરંતુ આજે ટેકનોલોજી સે તે તો હમણાં હમણાં થોડા વર્ષો એટલે પચાસ વર્ષ રોજે આવે છે ને એ ટેકનોલોજી આવવાથી જે પુસ્તકોનું જે વાંચન છે એ ધીમે ધીમે ઘટતું રેલું છે. ને એના કારણે જે અ મનુષ્યનું જે માન સિક સ્થિતિ છે એ પણ ધીરે ધીરે બગડતી જતી છે. કારણ કે જે અ એ આઈ ટુલ ન ઉપયોગ કરવાથી કે એમાંથી વાંચવાથી જે મનુષ્યની આંખો છે એ એના ઉપર ઇફેક્ટ પડે છે એના મગજ ઉપર ઈફેક્ટ કરે છે. એના દી એ સારી રીતે ઊઘી શકતા નથી. થી ને એ લોકોનું જે પછી જે હા આવતીકાલનું જે દિવસ. તો એ તે બગડી જતો હોય છે. ને ધીરે ધીરે પછી એની આ આખું ટાઈમ ટેબલ હોય. તે ધીરે ધીરે ખોરવાય. ખોરવાઈ જાય છે. જેથી કરીને એ લોકોજે જે દિવસનું રૂટીન હોય એ સારી રીતે કરી શકતા નથી. તો આજના સમય દરમિયાન આપણે પુસ્તકો પર ખુબ જ ધ્યાન આપવું જોઈએ. ને આપણે પુસ્તકો વસાવવા જોઈએ એમાંથી વાંચ થી આપડી શારીરિક જે ક્ષમતા છે. તેઓ વધે છે અને તમે જે પણ કઈ માહિતી એ બદલ હું તમારો ખુબ ખુબ ખૂબ આભાર માનું છું. કારણ કે આજના સમય દરમિયાન આટલો કિંમતી સમય ફાળવ્યો અને કોઈ મિત્ર આટલું સમય તો નથી તેથી હું ફરી વાર તમારો આભાર માનું છું થેન્ક યુ મિત્ર.
હ